તો
હા
શું કરે હા
કઈ ની આ જમી ને બેસી હતી તી
હા બરાબર શું ખાધું આજે
આજે તો ભીંડાનું શાક ભીંડાનું શાક અને રોટલી
હમ
તું શું કરે
બસ મે ભી ખાઈને બેઠો તો ઊઘવાનું
હમ
શો ખાધું
મેં આજે વેંગણ બટાકા ટમેટા નું શાક રોટલી દાળભાત આજે સલાડ હતું ભુંગરા પેલું અથાણાની જગ્યાએ સલાડ હતું
અચ્છા તને સારું એવું બધું આપ્યા કરે એટલે હે
હમ ભુંગરા ભી આજે તો સારા હતા
હમ
થોડી થોડી ક્વન્ટિટીે મોટા તા
અચ્છા.
હમ આજે અમાં બહુ વરસાદ પડ્યો
એવું કે
હા
આપડા બાજુ તો ઘર બાજુ તો વચ્ચે વચ્ચે પડ્યા કરે પાછો બંધ થઈ જાય પડે બંધ થઈ જાય એવું જ થરું છે.
હા.
ચાલુ થીયો એ બી બો છે નહીં તો એટલી ગરમી લાગતી હતી ચોમાસું ચાલતું શે એવુ લાગે બી ના કે એવું
હમ્મ, હમ્મ.
હમ્મ.
બરાબર છે.
કેવુ રિયુ કોલે
કોલેજ વર રાજે બરાબર. આજે બધા લેક્ચર આજે બધા સાહેબ બેઠે.
હમ્મ.
ગણવા એને માટે ભી આઈ જાઈ હે.
હમ્મ, હમ્મ. આજે તો મારે શનિવાર એટલે મોર્નિંગ અજ મારે તો. એટલે આજે મેં જલ્દી આવી ગયેલી પછી ઘેરે ફોઈ લોકો આવેલા હતા. એ લોકો જમીને ગયા પછી અમે બેંકમાં ગયેલા હતા દીદી હાથે.
હા.
પર પેલું કરવાનું હતું ને એ કામ ના હારું પણ તે કાલે રજા ને એટલે થી તો નહી એટલે પાછું જવું જ પડશે એ તો.
બરાબર.
હમ્મ.
પપાછું જવુજ પડે એમ.
જોઈએ હવે થશે એ તો.
કઈ કઈ ફિમ આવી હતી આજે? કઈ કઈ ફઈબા આવી હતી એમ.
ત્રણ આવેલી હતી. એક ની આવેલા.
હા. બરા હાજે કયા કયા લેક્ચર લીધા તું એ. હાના હાના?
આજે તો શનિવાર એટલે મારો એક જ લેક્ચર હતો. ગણિત નો હતો. છઠ્ઠામાં.
હા.
પણ ટીચર લોકો કામમાં હતા, એટલે આઠમા માં બી ગેલી હતી. પણ એ લોકો ને રમત નું જ રમાયડુ.
હા હા. હું રમાયલું?
એમ ગેમ હતી. આપડે છે ને અમે લોકોને છો છો ના ગ્રુપ બનાવેેલા પછી અહ બધાના હદમાં બોલપેન હોય એમ. પછી ને એક આંગળી થી આપડી મેઈન જે અંગુઠાની બાજુની આંગળી હોય ને એ આંગળી થી બોલપેન પકડવાની એનો એક છેડો એક છોરી પકડે બીજો છેડો એંગડી થી બીજી છોરી પકડે એવીતે આખું એ લોકોને સર્કલ બનાવાનું એમ પછી આખા ક્લાસ માં ફ પડીને પાછું ત્યાં સ્ટેજ પર આવવાનું
હમ્મ.
એ રીતે જે જે જલ્દી ટાઈમમાં બપેન પડવા વગર અહ એ ગેમ કમ્પ્લીટ થાય એવી ન થાય. એવું ગેમ રમાયડુ બેલેન્સ કરવાનું એમ. હમ્મ.
હા.
બેલેન્સ નું મહત્વ કેટલું હોય લાઈફમાં, એ ને પથી ખબર પડે
હમ્મ પછી એક વા
હે
પછી હમ હમમજાયુ અહે થોડું એમ આપવું પડે.
હમ્મ મોરલ ઓફ ધ સ્ટોરી હોય મોરલ ઓફ ધ ગેમ એમ.
હમ્મ બરાબર છે. હજ તો મારા બી લેખન માં બધું બરાબર હ.
હમ્મ
હવે સોમવાર થી હવે એક લેકચર છે.
હમ્મ
છે એ હજ કીધું નથી. હું ને પ્લાનિંગ પણ એમ હ લખેલું છે સર્ક્યુલર કે વિઝિટ પર લઈ જાવ.
બરાબર હારું નેવું લે જાય તો. થોડુંક બહાર નીકળવાનું બી થાય ઘરે
હા મે કોઇદા નોટિસ કર્યુંમ થોડાક એમ બહાર ર ને કોલેજમાં કે આમ ને તેમને બીજું તો કઈ ની કદાચ મારૂ થોડક બિહેવિયરહી ને મગજ થોડું ખુલે
હમન હા તે તો ખરું.
આ ઘેરે ને ઘેરે રીયો ને તો મગજ થોડ ખીડવાઈ જાય ભાઈ મગજ થોડુંક ચાલતું બંધ થઈ જાય એવું બહુ જ જોવાય મ પણ આમ થોડુંક એમ એક્ટિવિટી દોસ્તર હાથે મલવાનું થાય એમ ગમાં થોડક લોડ મળ ને એવું હોય એકસાઈઝ થાય થોડુક મગજ ખુલે
હમ્મ એતો છે.
પછી આજે કાલે હવે કાલે રજા છે
હમ્મ હમ્મ
હમ્મ ફ્રેન્ડ લોકો કેતા છે ક્રિકેટ રમવું પણ આજે વરસાદ એટલો પયાડો કે પછી ગ્રાઉન્ડમાં તો પાણી જ
હમ્મ હ અમનેં તો ચોમાસામાં તો એવુજ આવે
હા, એમ ની એટલે અમે એવું વિચારવું હતું કે વરસાદ પડવાનો નથી આપડે રમહું એમ આનું શનિવારે પકડ એટલે સોમવારે પડેલ હોતે ટો કઈ ની અમારા રવિવાર બની જતે
હા, બરાબર.
હમ્મ
હમ્મ
આ તો સોમવાર પોટેટો
હમ્મ
જોઈએ કાલે હું કરીએ એમ.
તો વાતાવરણ કેવુંય. એના પર આધાર રાખે
હા હવે એટલે બેકઅપમાં વિચારી તો રાખેલું છે કે હવે આપડે ચેસ કેવું કઈ માંગી લે હું કેરમ ની.
હમ હા એવું બી ચાલે તા હોવો જોઈએ તો મરે તો રૂમ માં ભરાઈ રેવા ક
હા, એમ.
હમ.
પછી જરાક કે એવું વિચાર્યુ.
હમ.
હું કરે બીજું.
કોઈ ની મારે સબમિશન નુંવે અવે સ્કૂલમાં નય જવાનું ખાલી બી એડ સબમિશન માંથી જ ફ્રી. લખ્યા કરતી અતી.
હમ હજુ કેટલા દિવસ તારે ઇન્ટર્નશીપમાં જવાનું છે?
અજુ તો. એક વીક કમ્પ સાત વીક હોય ને ઇન્ટર્નશીપ એક કમ્પ્લીટ. થીયુ ને છ બાકી એમ ઓગસ્ટ આખો ત્યાં જ નીકળી જશે.
એટલે હવે હજુ કેટલું લખવાનું કેટલું છે?
લખવાનું. બી હજુ તો બે સબમિશન લખવાના. દોઢસો પાના ગણ ની બંને ઉને ત્રણસો પાના અને મોડેલ બનાવવાનું છે.
હા, એલ ઈ ડી વાળું ને આપડે.
હમ તે બી આઈલવાઈન સિમ્પમાં જ કમ્પ્લીટ કરવાનું એટલે ઇન્ટનશીપ પૂરી કરીને કોલેજ જાય ને એટલે
હા અ.
ઇન્ટનશિપનું કામ બી પૂરું કરવાનું અને પેલું આ સબમિશનનું કામ પણ પૂરું કરી દેવાનું એમ
બરાબર છે.
એણે મલ્ટીટાસ્કીિંગ.
હા. આજે કોઈ બાર આવેલું કઈ કીધું હોને તને કેમ કેવી રીતે કરવાનું.
હું કેતા હતા તે અમણે કરાવે ને નું બિ કોન્સેપ્ટ ક્લિયર રાખજે એટલે એક્ઝામ આવે ને તો તને કામ આવહે એમ
હા એટલે એમ કે એક્ઝામ કેવી રીતની હોય.
આમાં એવું હોય કે. પેલા ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કયરું ને અયરી આ ટ્રેનિંગ લીધી. ધી એટલે પછી. અ ગુજરાત ગવર્મેન્ટ બાર પાડે ને એક્ઝામ ત્યાર ગવર્મેન્ટ એક્ઝામ હોય. પાસ થયેને એટલે પછી ડાયરેક ભરતી થાય આપણને ગવરમેન્ટ જોબ મળે.
બરાબર છે.
એટલે એક્ઝામ ક્લિયર કરવા પડે. હે એસને સ્કેડ્યુલ બદલાયા કરે એકસો વીસ માક બસો માક અને કયા ધોરણની આપતા છે ને. એટલે એક થી પાંચ ની આપીએ છ ની આપીએ એક થી પાંચ પ્રાાઈમરી કેવાય આયલી છથી હાથ બી પછી કંડ કેવાય પછી પેલું નવડસ હા પહિલા અ એથી આપડચ પાયમરીમાં જ આવે પછી નવ દસ સેકન્ડરી ને હ નવદસ સેકન્ડરી હાયર સેકન્ડરી એમ પર આયલું આ શે ને પ્રાઈમરી ના બે ભાગ હું એકથી પાંચ અને છથી આઠ એમ તો એક પાંચ માતે અલગ એક્ઝામ હોય ને હા એક થી પાંચ માટે બી અલગ એક્ઝામ હ
એક થી પાચ તે પ્રાઈમરી હોય તે પાંચ થી આઠ જે હોયને એવું કે એમ અપર પ્રાઈમરી અપર પ્રાઈમરી
અપર પ્રાઈમરી હ એમ એની એક્ઝામ બી અલગ જ હ એક થી પાંચની એઝામ અલગ હોય ને છ થી આઠ ની એક્ઝામ અલગ હોય
હમ પ્રાઈમરી બે એટલે એક
હા
હું
એમાં ભાગ પાડેલા જ હોય
હા બરોબર છે
અયે વરસાદ પડવા લાયગો